હલો
હલો
હા મારો અવાજ આવી રહ્યો છે ને?
હા હા આવી રહ્યો છે.
હા નમસ્કાર
નમસ્કાર
હા કેમ છો?
બસ મજામાં
હા તો આજે આપણે થોડુક પાડોશી વિશે વાત કરીએ.
હા કેમ નહી
હા તો પાડોશી વિશે એ ખુબ સારો છે. કે આપણા જીવનનો એક મહત્વનો ભાગ હોય છે બરાબર ને કારણ કે તેઓ આપણી નજીક રહે છે અને રોજ આપણે એને મળવાનું થતું હોય છે.
હા હા જો આપણે આપણા સભ્ય તરીકે આપણા ભાઈઓને જ આપણે વધારે પ્રોત્સાહિત કરતા હોય છે પરંતુ જો આપણે સાજા માંદા થયા રાતે જોકે એટક આવ્યો એવો કઈ પણ પ્રોબ્લેમ થાઈ ત્યારે આપડા ભાઈઓ ત્યાં પોહોચી શકતા નથી અને ત્યારે તે આ આપડા જે પાડોશી હોય છે એજ ફરજ બજાવતા હોય છે
હા તમારી વાત એકદમ સાચી કે જો સારા પાડોશી હોય તો રહેવાની ખૂબ જ મજા આવી જતા હોય છે કે એ આપણને હરેક કામમાં મદદ કરતા હોય છે વાતોઓ કરતા હોય છે આપ થોડું મગજ ફ્રેશ થઈ જતું હોય છે આપણે એમની સાથે બોલતા હોઈએ છીએ ઘણા બધા એવા તહેવારો જે છે સાથે ઉજવતા હોઈએ છીએ એકબીજાના ઘરે બેસવા જવું બધી વસ્તુ જે છે એ થતી હોય છે જો એ સારા પા હોય તો એટલે આપણને જો એ સારા હોય તો ખુબ જ મજા આવતી હોય છે વાતચીત કરવાની એમ
ઘણા પાઇડોસીઓ તો આપડે જ્યારે બહાર ગયા હોય અને આપડા છોકરા છે નાના નાના હોય અને જો આપણેે એને સાચવાના હોય તો ઘણા છોકરા સ્કૂલે ગયા હોય તો એ લોકો સાચવી લેતા હોય છે પણ અમુક પા દોશી રોલ કરતા હોય છે અને અત્યારે દુષ્કર્મ બહુ જ બને છે જ્યારે આપડે આપડા છોકરાઓને બાળકોને મૂક કીને જઈએ છી ત્યારે પાછળથી ઘણી ઘણા પ્રોબ્લેમ થતા હોય છે અને આપણને એમ થાય કે આપણા જ છે અને આપણા જ જાણીને આપણે મોઈકા હોય આપણા બાળકોને પરંતુ ઈ આવા નીકળશે એવો આપડે વિચાર પણ ન કર્યો હોય અને ત્યારે ઘણી વાર એવું કો પણ થાય છે અને એવા પાડોશી પણ ની નીકળે છે
હા તમારી વાત પણ સાચી છે એટલે પાડોશીમાં શું કે
મદદ કરવાની ભાવના એકબીજા પ્રત્યે હોવી જોઈએ મુશ્કેલી સમયે પડોશી જે છે ઘણી વાર સૌથી પહેલા મદદ માટે આવતો હોય છે જેમ તમે કીધું કે ભાઈઓ પહોંચી ના શકતા હોય તો પાડોશી જે છે એ પહેલાં પહોંચી જતા હોય છે તો એ મદદ કરવાની ભાવના એકબીજાનામાં હોવી જોઈએ અને સા સારા પાડોશી સાથે વિશ્વાસનો સંબંધ પણ સારો હોવો જોઈએ એમ વિશ્વાસ હો હોવો જ જોઈએ કે આ જ મારી મદદ કરશે એમની સાથે હું બેસીસ તો મારું મને પણ મજા આવશે આનંદ થશે તો એવું ઘણું બધું એવું છે કે વિશ્વાસનો પણ સંબંધ હોવો જોઈએ એ કોઈ પણ સંબંધની સૌથી મોટી જે વાત છે વિશ્વાસ જ હોય છે એમ
હા હા ઘણા પાડોશી ઉપર આપણે વિશ્વાસ મૂકીને જતા હોઈએ છીએ કે બારગામ જઈએ ત્યારે આપડે એને ઘર કેમ જાણે શોપિંગ જાતા હોય કોઈ પણ પા છ થી મહેમાન આવે ગેસ્ટ તો એ લોકો સાચવી લેતા હોય છે એ બા ચા પાણી પીવડાવી દેતા હોય છે અને સાચવતા હોય છે અમુક પાડોશી એનો લાભ પણ ઉઠાવે હોય છે આપણને એમ લાગે કે આ સારા ખુબ જ છે પરંતુ પછી ઈના ઈજ આપણા ઘરમાં ખાતર પાડતા હોય છે અત્યારે કંઈ ખાડ ખયાલ આવતો નથી કે કોની ઉપર અત્યારે આપડે વિશ્વાસ મૂકવો એમ સારા ઘણા હોય છે એવું નથી સારા નથી હોતા
હા તમારી વાત પણ સાચી છે પાડો સી વચ્ચે જે છે મીઠો વ્યવહાર હોવો એ ખૂબ જ જરૂરી જરૂરી છે નમ્ર ભાષામાં વાત કરવાથી સંબંધ સારા રહે છે અને ક્યારેક ક્યારેક તો નાના મતભેદ થતા જ હોય છે પણ એ મતભેદનો પણ સોલ્યુશન લઈ આવી અને એનો ઉકેલ કરવો જોઈએ નહીં કે વધારે ઝઘડવું જોઈએ પાડોશીલો છે તો બંનેને સાથે જ રેવાનું હોય છે તો ઘણી બધી એવી
નુકસાનીઓ એકબીજાને વેઠવી પડતી હોય છે ઘણાં બધા એવા બીજાના કામ કરી દેવા પડતા હોય છે ઘણી બધી વાર ઝઘડા પણ થતા હોય છે પણ આ આ બધી વસ્તુઓને દૂર કરી અને જો એને શાંતિથી સમજવું અને સમજાવવામાં આવે તો ખુબ જ સારું એવું પરિણામ આપણને મળતું હોય છે નકરતો વધારે ને વધારે ઝઘડો થતો જતો હોય છે તો જેના કારણે આમ બોલાવ એકબીજાને બોલાવવાનું બંધ કરી દેતા હોય છે ઘરે જવાનું બંધ કરી દેતા હોય છે સામે જોવાનું પણ બંધ કરી દેતા હોય છે આવી ઘણી બધી પરેશાનીઓનો જે છે સામનો કરવો પડતો હોય છે
હા હા એકબીજાને ખુબ જ સહન કરવું પડે છે અને મૌન વ્રત જાણે કે ધારણ કર અને ગમે તે પરિસ્થિતિ હોય તો પણ આપણે ભાઈચારાથી પણ વધારે પડોશીઓને માન આપવું પડે છે કારણ કે ભાઈઓતો આપડે ક્યારે કેટક આવી ગયો હોય ત્યારે ભાઈઓતો ત્યારે ક પોહોચે જયારે બધા હોસ્પિટલે પાડોશી લઈ ગયા હોય અને કેટલી કેટલી સારવાર પણ થઈ ગઈ હોય ત્યારે આપણા બધા ભાઈઓ પોહોંચતા હોય છે અને સંબંધીઓ કારણ કે આપડી દીકરી છે દીકરો છે બધા પછી પોહોંચે છે પરંતુ જયારે પાડોશીઓ સારા સંબંધ અને મીઠો વ્યવહાર હોય તો ઈ લોકો આપણને સાચવી લેતા હોય છે
હા તમારી વાત પણ સાચી છે કે એકબીજાના અધિકારો અને ગુપ્ત નિયતામાં પણ માન રાખવો જોઈએ જરૂર વગર એકબીજાના કામમાં છે ક્યારેય દખલગીરી ના કરવી જોઈએ કે તમારા ઘરમાં આમ છે અમારા ઘર આમ છે તમારે આવી રસોઈ બનાવી છે તો આમાં આવી રીતે ના હોય આવી રીતે હોય પછી એવી ઘણી બધી વસ્તુઓ જે છે કે જેમાં એકબીજાની વાતમાં આપણે ક્યારેય દખલ ના કરવી જોઈએ
અને આસપાસનું વાતાવરણ જે છે છે સ્વચ્છ રાખવામાં સૌનો ફાળો હોવો જોઈએ બરાબર ને
હા હા બરાબર છે એવું ના જોવું જોઈએ કે આનો આંગણું ઓલું છે મોટું છે નાનું છે એ ન જોવું જોઈએ પરંતુ બધાને સફાઈ સરસથી કરવી જોઈએ એટલે હું બધાને ગમતા રહી શકીએ આપડે અને નમ્રતાથી વાતાવરણ અને રહેેવું જોઈએ બધાને નમ્રતાથી જ રહેેવું જોઈએ નમ્રતાથી જ વર્તવું જોઈએ
હા તમારી વાત એકદમ સાચી છે આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું એમાં બધાએ ભાગમાં જવવો જોઈએ જો દરેક વ્યક્તિ જવાબદારી સમજે તો આખો વિસ વિસ્તાર જે છે સુંદર લાગે છે અને તહેવારોમાં પાડોશીઓ સાથે મળીને ઉજવણી કરવાની જે મજા જ કઈક અલગ હોય છે જો પાડોશીઓ બે ચાર દિવસ માટે બહાર ગામ ગયા હોય તો આપણને પણ સૂનું સૂનું લાગતું હોય કે ક્યારે એ પાછા આવશે અને ક્યારે ફરી પાછો આપણે આનંદ માણીશું જો તહેવારોમાં પણ ઘણું એવું હોય છે કે ફરવા ગયા હોય તો આપણને પણ એકલા એકલા ના ગમતું હોય
હા હા આપડે આ લોકને ન્યા ગમે ન્યા ગયા હોય તો પણ બધો ફાળો એ લોકો ભોગવતા હોય છે અને ભોગ દેતા હોય છે
તહેવારોમાં પાડોશીઓ સાથે રહેવાની ખૂબ જ મજા આવતી હોય છે જેનાથી પ્રેમ અને એકતા બંને વધતી હોય છે બાળકો પણ સાથે સાથે રમે તો મિત્રતા પણ વધતી હોય છે જો માતા પિતા જ એકબીજા વચ્ચે ઝઘડો કરતા હોય તો બાળકો એમાં કશું ના કરી શકે એટલે બાળકો પણ સાથે રમે તો યે મિત્રતા પણ વધતી હોય છે જેઓ તેઓ એકબીજા સાથે વહેચીને રહેવાનું શીખે એ છે કે એક ના ઘરેથી નાસ્તો લઈને આવ્યો તો એ એકબીજા સાથે શેર કરે અને સરખી રીતે ખાય એટલે એકબીજા સાથે રમે તો ક્યારે ઝગડે પડે નહીં તો આવી બધી ઘણી બધી બાબતો જે છે એ બાળકોમાં પણ આવતી હોય છે.
અમુક બાળકો છે નાનપણથી ખાતાય નથી હોતા. એ લોકો બધી વ્યવસ્થિત વસ્તુઓ ખાતા શીખી જાય છે કારણ કે ભેગા રહીને. મળીને. બધા સાથે હળી મળીને રે ત્યારે અમુક વસ્તુ નાના બાળકો ઠેટ મોટા થાય ત્યાં સુધી જમતા ન હોતા જેવું કે કારેલાનુ શાક
તમારી વાત સાચી છે, પપ્પા ખાસ કરીને પાર્કિંગ અને જાહેર જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ જો પાર્કિંગ બીજાનું આંગણું હોય તેની આગળ આપણે પાર્ક ના કરવું જોઈએ આપણું વાહ હને એટલે ઘણા બધા એવા નિ અર વાળા જે નિયમો જે છે, એ પાલન કરીએ તો ઝઘડા ઓછા થતા હોય છે, અને હંમેશા એકબીજાને માન આપવાથી સમાજ જે છે, વધારે મજબૂત બને છે. અને સંબંધો પણ મજબૂત બનતા હોય છે, જો એકબીજાને આપણે તુકારે બોલાવીયા રા ખીયે કે એમને માન ના આપીએ તો એમને પણ ખોટું લાગે છે, અને ઝઘડો થવાની શ ભાવના પણ વધતી હોય છે, જેના કારણે જે છે, એકબીજાએ માન આપવું એ ખૂબ જ જરૂ રૂરી છે.
માન સન્માનથી જો આપડે રેતા હોઈએ તો ભાઈઓ પણ ટૂંકા પડે છે, એવા આપને પાડોસીવો સાચવતા હોય છે.
પાડોશીઓ જે છે, માત્ર બાજુમાં રહેતા લોકો નથી પણ જરૂર પડે ત્યારે સાથ આપનારા લોકો બને છે, એટલે આપણે પાડોશી સાથે ખુબ જ સારા સબં બંધ રાખવા જોઈએ સારા સંબંધ સહકાર અને પરસ્પર સન્માનથી પાડોશીનું જીવન જે છે, એ સુખમય બની જતું હોય છે, તો આજે આપણે ઘણી એવી વાત કરી તો મને પણ આનંદ આવ્યો અને તમને પણ આનંદ આવ્યો હશે તો આભાર તમારો
હા હા ફરી મળીશું નવા ટોપિક સાથે